હલો.
હમ્મ અવાજ આવે છે.
હા હા આવે છે.
હા કેમ છો મજામાં.
હા બસ મજામાં તું?
બસ હું બી મજામાં. આજે ઈચ્છા થઈ તારી સાથે સ્વસ્થ જીવનશૈલી વિશે ચર્ચા કરું.
હા સારું કર્યું.
આજના વ્યસ્ત જીવનમાં આ ખૂબજ મહત્ત્વનું છે.
હા ખરેખર સ્વસ્થ જીવન શૈલી એટલે માત્ર બીમાર ન પડવું નહી માત્ર બીમાર ન પડવું. નહી પરંતુ શારીરિક માનસિક અને ભાવ ભાવનાત્મક રીતે તંદુરસ્ત રહેવું જરૂરી છે.
હા ઘણા લોકો માને છે કે માત્ર સારો ખોરાક ખાઈ લેવાથી જ સ્વાસ્થ્ય સારું રહે છે. સ્વાસ્થ્ય સારું રહે છે. પરંતુ તેની સાથે પૂરતી ઊંઘ નિયમિત કસરત તો સ્વાસ્થ્ય સ્વચ્છતા અને સકારાત્મક વિચારસરણી પણ એટલી જ જરૂરી છે. આજ કાલ
હા, હા, બોલો.
આજકાલ લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે, પોતાના સ્વાસ્થ્ય માટે સમય જ કરતા નથી. સાચું ને?
હા, સાચું કીધું. ઘણા લોકો તો કલાકો સુધી મોબાઈલ કે લેપટોપ સામે બેસી રહે છે. તેનાથી આંખો, ગરદન અને કમરની સમસ્યાઓ વધી, વધી-વધી ગઈ છે.
હા.
એટલે છે ને દરરોજ થોડો સમય ચાલવું, યોગ કરવો ને કસરત કર કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.
હા. એટલે જ તો માત્ર ત્રીસ મિનિટની નિયમિત કસરત પણ, હૃદયને મજબૂત રાખે છે. શરીરમાં સ્ફૂર્તિ લાવે છે, અને તણાવ ઘટાડે છે. ખોરાકની વાત કરીએ તો આજકાલના ફાસ્ટ ફૂડનું ચલન ઘણું વધી ગયું છે. પીઝા, બર્ગર, કોલ્ડડ્રિંક અને વધુ તેલવાળો ખોરાક વારંવાર ખાવાથી શરીરને નુકસાન થાય છે.
હા, સાચી વાત છે. રોજિંદા આહારમાં આપણે લીલા શાકભાજી, ફળો દાળ, દૂધ, દહીં, અનાજ અને પૂરતું પાણી લેવું જોઈએ. અને ઘરનું તાજું ભોજન સૌથી સારું હોય છે. એટલે એ જ ખાવું જોઈએ.
હા. લોકો તો પાણી પીવાનું મહત્ત્વ પણ ઘની વાર ભૂલી જાય છે. પરંતુ પાણી પીવાથી શરીરને હાઈડ્રેટ રહે છે, અને ઘણી સમસ્યાઓથી બચી શકાય છે.
હા. અને ઊંઘ વિશે તું શું કહેવા માંગે છે?
સારી ઊંઘ પણ સ્વાસ્થ્ય જીવનનો મહત્વનો ભાગ છે. દરરોજ લગભગ સાત થી આઠ કલાક તો ઊંઘ લેવી રહેવી જ જોઈએ. અહ જેનાથી શરીર અને મગજ બંનેને તાજગી અનુભવે છે. એટલે કહી શકાય કે સ્વસ્થ જીવનશૈલી કોઈ એક દિવસનું કામ નથી, પરંતુ રોજિંદી સારી આદતોનું પરિણામ છે.
હા બિલકુલ. નાની-નાની સારી આદતો જીવનને લાંબા સમય સુધી સ્વસ્થ અને ખુશ રાખે છે.
હા. હવે આગળ આપણે માનસિક સ્વાસ્થ્ય, તણાવ અને જીવનમાં સંતુલન કેવી રીતે જાળવવાનું એનું બી ધ્યાન રાખવું જોઈએ.
હા. અહ સ્વસ્થ જીવનશૈલી અહ એ ખૂબ જ જરૂરી છે આપણા જીવનમાં. અને ઘણા લોકો માને છે કે માત્ર સારો ખોરાક ખાઈ લેવાથી જ સ્વાસ્થ થય સારું રહે છે. શું તું પણ એજ માને છે?
અમ્મ ના, ના, એવું નથી. સ્વચ્છ જીવનશૈલીને માત્ર બીમાર ન પડવું પરંતુ અ શારીરિક અને માનસિક ભાવનાત્મક રીતે તંદુરસ્ત રહેવું. ઘણા લોકો માને છે કે માત્ર સારો ખોરાક લેવાથી સ્વાસ્થ્ય સારું રહે. પણ એવું નથી. સારો ખોરાક મહત્વનો છે પરંતુ તેની સાથે પૂરતી ઊંઘ, નિયમિત કસરત સ્વચ્છતા અને સકારાત્મક વિચારની વિચારસરણી પણ એટલી જ જરૂરી છે.
હા, આજકાલ લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે ને કે પોતાના સ્વાસ્થ્ય માટે સમય જ કાઢતા નથી. અને ઘણા લોકો કલાકો જેમ આપણેે આગળ વાત કરીએ એમ કે કલાકો સુધી મોબાઈલ, લેપટોપ લઈને બેસી રહે. જેથી આંખો, ગરદન અને કમરની સમસ્યા વધી રહી છે.
હા, એટલે જ તો, દરરોજ થોડો સમય ચાલવું યોગ યોગ કરવો અથવા કસરત કરવી ખૂબ જરૂરી છે.
હા, માત્ર ત્રીસ મિનિટની નિયમિત કસરત પણ અ આપદે કરીએને તો એ હૃદયને મજબૂત રાખે છે. શરીરમાં સ્ફૂર્તિ લાવે છે અને આપણો જે મગજમાં જે તણાવ છે ને આખા દિવસનું એ પણ ઘટાડે છે.
હા. હ આજકાલ તો ઘણા વિધાર્થીઓ મોડી રાત્રે સુધી મોબાઈલ ચલાવે છે. તેનાથી ઊંઘ ઓછી થાય છે, એકાગ્રતા ઘટે છે. અને બીજા દિવસે અભ્યાસમાં મન લાગતું નથી. લાંબા સમય સુધી સ્ક્રીન સામે રહેનારને કારણે આંખો પણ આંખો પણ પર અસર કરે છે. એટલે મોબાઈલનો ઉપયોગ મર્યાદિત રીતે કરવો જોઈએ.
હા, સાચી વાત છે આપડે અ બહુ વધારે પડ તો મોબાઈલનો યુઝ ના કરવો જોઈએ. જો આપણેે વધારે પડતો મોબાઈલનો યુઝ કરીશું તો આપડે ઊંઘ પર પણ અસર કરશે. આપણા મગજ પર અસર કરશે. અને આપણી આંખો પણ ખરાબ થાય. એ તમારી વાત સાચી છે.
હા, બિલકુલ. મોબાઈલનો ઉપયોગ અભ્યાસ અને જરૂરી કામ માટે જ કરવો જોઈએ. બિનજરૂરી રીતે કલાકો સુધી સોશિયલ મીડિયા પર સમય પસાર ન કરવો જોઈએ. તેથી પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓને ખૂબ તણાવ રહે છે. તે કેવી રીતે તે કેવી રીતે ઓછો કરી શકાય.
એટલે એમાં તો જોવે ને નિયમિત અભ્યાસ કરવો જોઈએ. સમય પત્રક બનાવવું જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ. અને વચ્ચે છે ને એવું નહીં કે અહ આપણે વાંચ-વાંચ કરવાનું. પણ વચ્ચે થોડું આરામ કરવો જોઈએ, એ જેથી આપણને જે અહ ચિંતા હોય જે ભણવાને લગતી જે તણાવ એ ઓછો થઈ જાય.
હા. અને કેટલાક વિદ્યાર્થીઓ તો નાસ્તો કર્યા વગર જ કોલેજ ને શાળાએ જાય છે. આ સારી આદત નથી. સવારનો પૌષિક નાસ્તો શરીરને ઉર્જા આપે છે. અને આખું દિવસ સ્ફુર્તિ રહે છે.
હા.
સવારનો તો નાસ્તો કરવો જ જોઈએ.
હા સાચી વાત છે. અને એમાં પરિવારની ભૂમિકા પણ ખૂબ મહત્વની છે. પરિવાર બાળકોની પ્રથમ શાળા છે. માત્ર અહ એટલે માતા-પિતા પોતે સ્વસ્થ જીવનશૈલી અપનાવે તો બાળકો પણ એ જ આદતો શીખે છે. એટલે પરિવારે પણ બાળક પર છે ને થોડું ધ્યાન રાખવું જોઈએ.
હા, સાચી વાત છે. એટલે જ તો પરિવાર સાથે બેસીને ભોજન કરવું, વાતચીત કરવી અને સાથે સમય પસાર કરવો એ ખૂબ જ મહત્વનો છે.
હા. તેનાથી હા, હા બોલો.
તેનાથી સંબંધો મજબૂત બને છે. અને માનસિક શાંતિ મળે છે.
હા. આજકાલ તો કેવું, કે લોકો બહારનું જમવાનું વધારે પસંદ કરે. ક્યારેક અહ ક્યારેક બહાર જમવાનું ચાલે. પરંતુ છે ને રોજિંદા જીવનમાં ઘરનું તાજું અને પૌષ્ટિક ભોજન જ શ્રેષ્ઠ છે. એટલે રોજ આપણે બહાર ના જમ જમવા જવી જવાય. આપણે ઘરનું જ ખઈએ ને, તો જ વધારે સારું કહેવાય.
હા સાચી વાત છે. અને પાણી પીવાની અને સ્વચ્છતા રાખવાની આદત પણ એટલી જ જરૂરી છે. હાથ ધોવા, સ્વચ્છ કપડા પહેરવા, આસપાસની સફાઈ રાખવી અને પૂરતું પાણી પીવું, આ બધું જ સ્વસ્થ જીવનનો ભાગ છે.
હા. અને રમત-ગમત પણ છે ને જીવન શૈલીને જ જીવન અહ સ્વસ્થ જીવન શૈલીનો ખૂબ મહત્વનો ભાગ છે. ક્રિકેટ, ફુટબોલ, બેડમિન્ટન, દોડવુ કે યોગ કોઈ પણ રમત શરીરને તંદુરસ્ત રાખે છે. અને ટીમવર્ક પણ શીખવે છે.
હા. એટલે જ તો કહી શકાય છે, કે સ્વસ્થ જીવનશૈલી માટે મોંઘી વસ્તુઓની જરૂર નથી. માત્ર સારી આદતોની જરૂર છે.
હા એકદમ સાચું. અહ સમયસર ખાવું, સમયસર સૂવું નિયમિત કસરત કરવી, ખુશ રહેવું અને હકારાત્મક વિચારવું. આજ સાચી સ્વસ્થ જીવન શૈલી છે.
હા. સાચી વાત છે. આજકાલના ઘણા વિદ્યાર્થીઓ તો મોડી રાત્રે સુધી મોબાઈલ ચલાવે છે. તેનાથી ઊંઘ ઓછી થાય છે, એકાગ્રતા ઘટે છે, અને બીજા દિવસે અભ્યાસમાં પણ મન લાગ તું નથી. એટલે જ એના કારણે અહ એની આંખોને પણ અસર થાય છે. એટલે જેમ બને એમ તેનો ઓછો ઉપયોગ કરવો.
હા. સાચી વાત છે, મોબાઈલ નો ઉપયોગ જેમ તમે કીધું એમ કે અભ્યાસ માટે અને જરૂરી કામ માટે કરીએ તો વધારે સારું અને ઘરના જે ઘર અ પરિવારના માં આ માં જે માતા પિતા વડીલ હોય ને એમને પણ થોડુંક શીખવવું જોઈએ. કે મોબાઈલ અ મોબાઈલને બૌ આપવો ના જોઈએ બાળકોને. અને ધ્યાન રાખવું જોઈએ કે બાળક મોબાઈલમાં શું કરે છે અને કેટલા સમય બાળકો મોબાઈલ નો ઉપયોગ કરે છે.
હા, સાચી વાત છે. એટલે જ તો સમયસર ખાવું, સમયસર સૂવું, નિયમિત કસરત કરવી અને બસ ખુશ રહેવુ અને હંમેશા હકારાત્મક વિચારવુ આ જ સાચી સ્વસ્થ જીવનશૈલી છે.
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી.
હા. આની પર તો આપણે જેટલી વાત કરીશું એટલી ઓછી પડશે.
હા, ખરેખર એવું જ થાય છે.
હા, તો હવે ચાલો મળીએ ફરી.
હા હા, સારું સારું.
હા.